હા, હા હું તમને એક કતો હતો જેમ કે
એટલે આપડે બીજી વાત કરીએ. હા, બોલો બોલો એગ્રો વિશે તમે વાત કરવા માંગતા હતા. કે ગૃહનાથ વ્યવસાયમાં સારું છે. હા, બોલો બોલો ઓ ના તમે મારે થોડી માહિતી જોવો છે એગ્રો વિશે થોડી ઘણી તમે માહિતી આપો ને એગ્રો કએ એગ્રોમાં કેવો ધંધો થાય કે કેવું ફાયદો રહે છે કે નુકસાન થાય થોડી ઘણી માહિતી આપો પછી હું તમને માહિતી આપું. તો જણાવો ને થોડું ગણું
એ આપી છે જેમ કે મારે એક લાખણી માં એગરો છે પછી મારા પેરડી માં એગરો છે મારા ડીસા માં એગરો છે પછી મારા થરાદમય અગ્ર છે દિયોદરમ અગ્ર છે મારે અલગ અલગ બ્રાચ આવેલી છે. જેમ કે મને સરકાર એ અને મને લાયસન્સ આપ્યું છે એ પ્રમાણે હું બ્રાન્ચ બના અલગ અલગ બ્રાન્ચ બનાવી બેઠો છું. અને સરકાર મને વધુ પ્રમાણ માં વધુ પ્રોત્સાહન આપે છે જેમકે હું અહ જેમ કે ઘણા ખેડૂતો છે જે મારા અહ એગ્રો એ સાથે જોડાયેલા રહ્યા છે મારી લિંગ સાથે જોડાયેલા રહ્યા છે. જેમ ખેડૂતને સારી દવા અને સારું પફોર્મન્સ મળે એ રીતે અમે એગ્રો ની દુકાન બએ છી જેમ કે સારા ખેડૂતો એવા મોટા મોટા મોટ ના જમીન વાળા મારા સાથે જોડાયેલા છે જેમકે એ એ વધુ પ્રમાણમાં મગફળી આવતા હોય છે બાજરી ટે વાવતા હોય છે. પછી એરંડા વાવતા હોય છે, પછી વરિયાળી વાવતો હોય છે, એમ અલગ અલગ રીતે એમનું ઉહ અહ ખેતરમાં વાવેતર કરતા હોય છે પછી મને મારા પાસે આવે છે. મારા પાસે પછી આખી માહિતી લઈ એમને હું સારી અને સસ્તી દવા આપું છું પણ એ પણ એમના ખેતરમાં નાખે છે એ વધુ પ્રમાણમાં પ્રોત્સાહન મળે છે. અને ને એ વધુ પ્રમાણમાં વિકાસ કરી કરી શખે છે ને એ વધારે વિકાસ કરીને એમનો પણ પૈસા પણ વધારે માર્કેટની અંદર લઈ શકે છે જેમ કે અલગ અલગ રીતે વધુ પ્રમાણમાં લઈ શકતા હોય છે એવું અલગ અલગ રીતે એવું એવું થતું હોય છે જેમ કે તમે ધારો કે તમે ખેડૂત છો તમે મારા જોડે આવી શકો છો જેમ કે એવી રીતે એવી જ રીતે હું તમને અલગ અલગ અલગ પ્રોત્સાહન આપું મારી રીતે સારી રીતે પ્રોત્સાહન આપું જેમ કે એ રીતે તમે દવા નાખો તો પણ તમે વધુ વિકાસ મેળવી શકો છો વધુ દવા દવા લઈ જાય ને કે વધુ સારી રીતે આવક થાય એ પ્રમાણે તમે મારી શ્ર તે ઓલી અહ વાતચીત કરીને વ દવા લઈ જઈને તમે સારી રીતે વાપરી સકતા હોય છે.
હા, તો હું તમને પણ એક વાત કહું કે તમે ના વાત કરીકે જે તમે દવાઓ આપો છો ખેડૂતોને જે કે કેમ કે તત્વો જે જમીન માટે તત્ત્વો પૂરાં પાડવા માટે જે જે ખાતર આપો છો તેના કારણે ફાયદા તો થાય છે પણ જે આપણે જમીનની જે ગુણવત્તા હોય ને તે લાંબા ગાળા ઘટે છે કારણ કે પહેલાના સમયમાં જે જમીનમાં જે ઉવા આપણે નથી કેતા કે જ્વાળામુખીના વિસ્ફોટના કારણે જમીન ફળદ્રુપ બને છે એવું મેં એવું વિજ્ઞાન કેહે છે. એટલે જ જમીનનું જે ફળદ્રુપતા ઘટવાનું કારણ છે કે જે હાલના સમયમાં નવા નવા ખાતરો આવે છે દવાઓ વાપરે છે લોકો. તેના કારણે ઘણું જે જમીનની ફળદરતા ઘટે છે અને જે જમીન માટે જે જરૂરી જરૂરી કીડાઓ હોય છે અંદર જમીન તે તમારી. જે દવાઓ અમુક અમુક તમે નથી આપતા પણ જે બીજા એગ્રો વાળા દવાઓ આપતા હોય છે. જેના કારણે જે જમીનને પોચી રાખવા માટે જે કીડાઓ હોય છે. તે મરી જતા હોય છે જીવજંતુઓ તે જીવજંતુઓ જેમકે મ મગફળીના દાણાં છે જમીન જેટલી પોચી હોય ને તેટલી તે દાણો વધુ ફૂલે તો એવી જ રીતે જે મગફળીનો દાણો પૂરવા માટે જમીન પોચી જ હોય તેનું જે જમીનને પોચી રાખવાનું કાર્ય. આ જે કીડાઓ હોય છે જે જીવજંતુઓ અળ છે વગેરે તે કામ કરે છે પણ હવે અમુક એગ્રો વાળા એવી દવા આપે કે આ જીવ જંતુઓને મારી જેના કારણે તમારે ફૂગ જેવી બીમારી થાય છે પતા લીલા થઈ જ તે બીમારી નહી થાય પણ એ ખેડૂતો એ એ વાસ્તા ખેડૂતો તે વાત સાંભળીને લલચાઈ તો જાય છે પણ તેમને નથી. થી ખબર પડતી કે તેમના ભવિષ્યમાં. જે જમીન છે તેને ઘણું નુકસાન થશે કારણ કે જે જમીન છે તેમાં ફળદ્રુપતા વધ જીવાળવા માટે જે આપણે જે છાણીયુ ખાતર વાપરીએે છીએ જે ગાયો ભેસો માંથી જે અમારે તબેલો છે તેમાંથી અમારે છાણીયું ખાતર વાપરીએ તો તેના કારણે ઘણું બધું જે શરીરમાં જે તાકાત જોઈએ જે જમીનને જે તત્વો જોઈએ તે તમામ તત્વો મળી રહે છે. ને ઘણુ બધુ ફાયદો થાય છે તો તમે એવી કઈ દવા તો નથી આપતા જેના કારણે ખેડૂતોની જમીનની ફળદુપતા ઘટતી હોય.
ના અમે એ અમે આ એ પ્રમાણે હું તમને કહું છું અમે જે. કે અમે એ પ્રમાણે દવાના આપતા અમે એ પ્રમાણે દવા આપીએ છીએ જે આયુર્વેદિક માંથી જે દવા બનેલી હોય છે ને એ પ્રમાણે અમે દવા આપીએ છીએ જેમ કે અલગ અલગ રીતે જે આયુર્વેદ. દવા એવી હોય છે જેમ કે. વધુ પ્રમાણમાં આપણે પાક હોય છે પાકને વધુ. પ્રમાણમાં ઉત્સાહ આપે છે વિકાસ કરે છે અને નેચ છે જે વિકાસ થતો હોય છે પણ એમનું જમીનમાં ખાતર વધુ પ્રમાણમાં ખાતરે નહીં નાખવું પડતું જે દવા આપીએ છીએ એ પ્રમાણે એ પ્રમાણે અમે આયુર્વેદિકની દવા રાખીએ છીએ એ દવા એવી હોય છે જેમ કે વાત સાચી છે જેમ કે અમુક ઘણા એગ્રો વાળા એવી દવા આપ. હોય છે જેમ કે આ સાથે મો. કેમિકલ વાળીથી દવા બનાવેલી એમ વધુ પ્રમાણમાં વિકાસ તો કરે છે. જમીનને વધુ પ્રમાણમાં નુકસાન કરે છે પણ અમે એ દવા આપીએ છીએ કે જમીન. ને સારી ઉત્પાદન મળે છે ઉત્પન્ન થાય પછી એને ખાતરલાયક બનાવે છે જેમ કે. માટીવાળી જમીન બનાવે છે જેમ કે. કે સારી પૉચીજમીન રાખે છે એવી રીતે અને અમુક કીડાઓ પડતા હોય છે. જે ઈયળો પડતી હોય છે જે જીવજંતુ પડતા હોય છે એને મારવાની કોશિશ કરે છે અમારી દવા જેમકે દહી પડતા હોય છે પણ એ એમનો ખોરાક નહી ખ ખાઈ કરતા. અને પાક નહીં ખઈ કરતા જેમ કે સારો ખેડૂત છે એ પણ પાક સારો લઈ શકે છે દવા વાપરીને અમે એ પ્રમાણે દવા રાખીએ છીએ જેમ કે આજુબાજુમાં અમારે તમે અમારા ઘરે ઇન્ટરવ્યુ લેવા આવશે તો અમે તમને તમે સુંકે તમારે આજુબાજુના દવા લેવા આવતા હોય છે તો એમને ખેતરમાં હ હા હા.
સારી દવા આપો છો મને પણ ખબર છે પણ જે જમીનની જે ફળદ્રુપતા વધારે. ખૂબ જ જરૂરી છે જમીનમાં જેટલી ફળપતા હશે તેટલી જમીન સારી હોય છે કારણ કે. કે મને જો હું પણ જે દસ સીગા જમીન વાવ છું તો તમારી પાસેથી દવાઓ લઈ. જઉ છું જે ખાતરો હોય છે જે. તમારી પાસે તમામ પ્રકારના ખાતર જેમ કે જે અસ જે જમીનની ફળદ્રુપતા જાળવવા. માં મદદ કરે છે. જે જરૂરી જીવ જંતુઓને પણ જાળવી રાખે છે. પણ એ જે ફૂગ બૂગ જેવી કશું પ્રોબ્લેમ ઈસ્યુ થતો જ નથી થી તમારી જે આપણે કહીએ ને કે જે જરૂરી તત્વો તમારા માંથી મળી રહે છે. તમે જે જૈવિક ખાતર જેમ કે ગોબરના ખાતર પણ રાખો છો. પછી જે નથી આવત તું જે ખોળ તે પણ તમારીમ પાસે મળી રહે છે. કમ્પોસ્ટ અને જે અલગ અલગ ઉપ ઉપયોગી જે દવા હોય છે, તમે રાખો છો અને તેના કારણે જે ખેડૂતોને કશું નુકસાન પણ નથી થાતું. અને અમને અમને પણ ઘણો લાભ મળે છે ને જે તમે રીતે સસ્તા ભાવે અને જે સબસિડી દ્વારા જે ભાવ ઘટાડો છો. અને અમને આપો છો તેના કારણે એક તો અમારે પૈસાની બચત થાય પછી, અમને જે પૈસો વ વધે તે પણ અમે સારી જગ્યાએ ઉપયોગ કરી શકીએ. તમે જે રાસાયણિક ખાતરો જે સંતુલન કરો છો. જે રાસાયણિક ખાતરો અમને આપ આપો છો જે તમે અમારી જમીનનું ટેસ્ટિંગ કરીને અમારી જમીન ચેક કરો છો પછી છી જે રાસાયણિક ખાતર આપો છો તેના કારણે જે અમારી જે જમીન છે એસિડિક છે. કે બેઝિક છે તેના પ્રમાણે તમે એક તટસ્થ જે કહીએ ને કે જે વચેલા સ્તરે જઈને તમે અમને આપ પો છો કે આટલા તમારે જો એસિડિક છે તો આવું ખાતર વાપરવું જોઈએ. પછી તમારા અ જય તમારી પાસ કામ કરનારા લોકો છે ને તે પણ સારા છે. કારણ કે તે પણ અમને સારી રીતે માહિતી આપે છે. અમે જે એકવાર ભીરડીમાં ગયાતા તમારી દુકાને ત્યાં પણ અમને એવું કહેવામાં આવ્યું કે તમારી જમીનમાં તમે જે ખાતર વાપરો એ બરોબર છે. પણ તમે એક વાર અમારે તમારી પાસે લાઇબ લેબોરેટરી પણ છે. મેં વાત સાંભળી તી ત્યાં અમારે જે જમીનનું ચેકઅપ કર્યું તું પછી કહે છે કે તમારે એસ ડિક વધાર છે. એટલે અમને એ પ્રમાણે ખાતર આપ્યું ને એ પ્રમાણે જે પોષક તત્વો જોઈએ તે આપ્યા તા. તેનાથી અમને ઘણો ફાયદો થયો. તમે એવું બધું ચેકઅપ કરો છો. વાત સાચી છે ને? શું કેવું?
હા હું તમને એ કહેવા માગુ છું. જેમ કે અમારી એગ્રોહી પ્રમાણે મું આ કે એગ્રોની મ માહિતી આપું છું. જેમકે એગ્રો એટલે કૃષિ અને કૃષિ સાથે જોડાયેલી તમામ પ્ર પ્રવૃત્તિઓ છે. જે માનવ જીવન માટે ખોરાક કરે છે. કપડાં અને અનેક પ્રકારના કાચા મકાનો છે, પછી મુખ્ય સ્ત્રોતોનું કૃષિ છે. જે એમ કે એક એગ્રો બની શકે છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે એવું માનવામાં આવે છે. છે. જ્યાં મોટી વસ્તી, ખેતી પશુપાલન પર હા હા એમ હા એમ હોત એ પછી આપું તમને મારી પહેલાં આ એગ્રોની આખી માહિતી આપું છું.
હા એગ્રોની મારી પાસે માહિતી છે. તમે આના કરતાં તમારી જાતેજ એ હા બોલ ચલો બોલજો બોલી દેજો તમે.
હા મું એમ કેવા માગુ છું. જે કે ખેડૂતો અનાજ છે, કઠોળ છે, પછી તેલબિયા છે, શાકભાજી છે, ફળો છે, અને અન્ય પાકોનું ઉત્પાદન કરી શકે. જે દેશ ની આર્થિક એવી પ્રગતિમાં મહત્વનું યોગ દાન આપે છે. જે એગ્રો આપે છે. આધુનિક સમસ્યા કૃષિક્ષેત્રમાં અનેક નવી ટેકનોલોજીનો ઉપયોગ થ થવા લાગે. છે. જે ટ્રેક્ટર આવડે પછી હાર્વેસ્ટ વડે છે ડ્રીપ સિંચાઈ જેમ કે અલગ અલગ એ બધુ વસ્તુ તો ઉપયોગી છે જ. જેમ કે સુધારેલા બીજ છે. જૈવિક ખાતર
એમ કે વૈજ્ઞાનિક એ જોણે છે. જેમ કે આ એગ્રોની વસ્તુ એવી છે. કે જે એગ્રોની દવા છે. એમ કે કઈ રીતે અંદર ઉત્પન્ન કરે છે. એમ કઈ રીતે વિકાસ કરે કરે છે. પણ એ વિજ્ઞાને પણ એક સંશોધન કરી શકે છે. વાત સાચી છે. તમારી કેવી એક સલાહ જેવી એવી હોય છે. કે સેવા ખેડૂતને યોગ્ય નિર ન લઈ શકે છે. મદદ કરે છે. એમ કે કૃષિ કૃષિ માત્ર એક પાક ઉગાડવામાં પૂરતી મર્યાદા નથી તેમાં પશુપાલન ડેરી ઉ ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ પછી મરઘા ઉછેર માછલી કે પા પાલન બાગાયતી ખેતી એમ અલગ-અલગ રીતે એગ્રોમાંથી દવા લઈને પણ કરી શકતા હોય છે. ફૂલો ની ખેતી ખેતી ખેતી એવી હોય છે. જેમ કે ફૂલો ઘણા બધા મંદિરોમાં ચડતા હોય છે. એ પ્રમાણે દવા નોકરી પર હોય છે. ફૂલોસ વિકાસ થતો હોય છે. એ ફૂલોનો વિકાસ કર્યા પછી જે મંદિર માંથી જે સારી સારી ફૂલો માંથી સૂંઘથ આવતી હોય છે. એ પણ દવા ના કારણે આવતી હોય. સારી પ્રોત્સાહન ના લીધે આવતું હોય છે. મારે તમારે એ કેહેવું છે. ભારતમાં મુખ્ય મુખ્ય પાકોમાં ઘઉ ચોખા બાજરી, જુવાર, મકાઈ, કપાસ, શેરડી, મગફળી, સોયાબીન કટ ઠોળ અને વિવિધ શાકભાજી તથા ફળોનો સમાવેશ થાય છે. જે દરેક પાક એવું હોય છે. કે મા માટે જમીન પણ પાણી અને હવામાનની અલગ-અલગ જરૂરિયાત હોવું જોઈએ. જે યોગ્ય
તો આપડે બરોબરત છે. પણ હું તમને હા હું તમને એક વાત કહું. હું તમને એક હું તમને એક વાત કવું કે જે ખેતી કરવી હોય. તો જેના માટે જે જરૂરી પદાર્થો જે તત્ત્વો એ તમારી દુકાન માંથી જે જરૂરી ખાતરો મળી રહ્યા છે. પણ હાલમાં જે વૈજ્ઞાનિક ટેકનોલોજી જે હાલમાં ટેકનોલોજી બધા ઉપયોગના કારણે ખેતી ખૂબ જ ઉપયોગી અને વધુ ઉત્પાદન ધરાવા માંડી છે. જેમાં વગેરે ખાતરો જેક પ્રોટીન જે તત્વો મળી રહે છે. તે વૈજ્ઞાનિક ટેકનોલોજીના કારણે હાલમાં જે ડ્રીપ સિંચાઈની પદ્ધતિની તમે વાત કરી પછી જે ફૂલોની ખેતી બાગાયતી ખેતી. ખેતી, જેમાં બાગાયતી ખેતીમાં આપણે નથી જે આપણે કોફી વગેરેનું ઉત્પાદન કરતા, તે કોફી ત તે જસે, કોફી વગેરે જે આપણે ઉત્પાદન કરીએ છીએ, તેના કારણે ઘણા બધા અ ફાયદા થાય છે. કોફી ખુબ જ મોંઘી આવે છે, તે બાગાયતી ખેતી દ્વારા જ થઈ શકે છે. એટલે આપણે જો કોફી વગેરે જે બધી તમામ વસ્તુઓ છે. તેનો ઉપયોગ કરવા માટે આપ તેને ઉત્પાદન કરવા માટે આપણે જે વજ્ઞાનિક ટેકનોલોજી પદ્ધતિનો ઉપયોગ કરીએ. તો લાંબા ગાળે ઘણો ફાયદો પણ થઈ શકે છે. આપણને ઘણું નુકસાન ના થાય અને આપણે વધુ પ્રમાણમાં નફો મેળવી શકીએ છીએ. અને આપણા જે ખેતીના ધંધા વ્યવાય જે પછી પશુપાલન ના વ્યવસાયને આગળ વધારી શકીએ છીએ અને લાંબા ગાળે ખુબ જ પ્રમાણમાં નફો મેળવી અને આપણા ભવિષ્ય અને આપણા